હલો.
હા કેમ છો મજામાં?
હા બસ શાંતિ.
બરાબર એક સવાલ પૂછું?
હા.
તમારું જો આપણેે પૈસાની બાબતને સાઈડમાં મૂકી દઈએ તો તમારી ડ્રીમ જોબ કઈ છે?
મારી સપનાની નોકરી તો હું એમ કહી શકું કે દરેક વ્યક્તિના જીવનમાં આમ એક તો સપનું હોય જ છે.
હમ.
તે સપનાને આમ સાકાર કરવા માટે તે મેહનત કરે છે.
હા.
ત્યાં મારે પણ મારા સપનાની નોકરી એવી છે કે જેમાં હું મારી ક્ષમતા નું નું સંપૂર્ણ ઉપયોગ કરી શકું. અને સતત નવી બાબતો શીખી શકું. અને સમાજ માટે કઈક સારું કાર્ય કરી શકું ને
હમ હમ.
એ મારી સપનાની જોબ છે. કેમ કે નોકરી તો માત્ર પૈસા કમાવાનું નથી. પરંતુ પોતાના સપનાઓને સાકાર કરવાનો અને દેશના વિકાસમાં યોગદાન આપવાનો પણ માર્ગ છે.
હા એ તો સાચી વાત છે.
હા.
મારી ડ્રીમ જોબ કઉ તો મારે છે ને. મારી આમ તો મારી ફિલ્ડ બોટની છે પણ અ જો પૈસા નો સવાલ ના હોય અને જો અ કારણ કે આપણે એ મારી જે ડ્રીમ શોપ છે એમાં ટ્રાવેલ કરવાનું ઘણું આવે તો જો એનો ખર્ચ ન સવાલ ના હોય ને તો મને ઝુ કીપર બનવાનું બહુ ગમશે
શું
ઝુકી પર કે જે નથી જે જ્યાં પ્રાણી સંગ્રહાલયો હોય છે
હા
કીપર્સ હોય છે
હા હા હા હા
હા બસ એની મને જોબ કરવાનું મને બહુ ગમશે મતલબ તમે વિચારો ને કે રોજ આમ જંગલી પ્રાણીઓ જોડે તમારે ઇન્ટરેક્ટ કરવાનું થાય
હા સાચી વાત છે
અને એ જે કીપર્સ હોય નેને એ લોકો જંગલી પ્રાણી એમને ઓળખતા હોય છે તો એમ એમની પર આક્રમણ પણ ન કરે
હા એ તો ઘણી સાચી વાત છે
હા કારણ કે એ લોકોને દરોજ દરોજ નું થઈ ગયું હોય એટલે એ લોકો અ એની પર આક્રમણ ન કરે એમ તો મને છે ને એ બનવાનું બહુ ગમશે અને એમાં પણ પણ ખાસ કરીને ચાઈનામાં આવે છે પાંડા
હા એ તો ઘણો જ એટલો ક્યુટ હોય છે ને કે અમુક વાર તો હસતો હોય પણ એવું નાના છોકરા જેવો લાગે ને કે તમે જોયા જ કરો એને
હા એમને અને તહીંયા બી જોબ મળે છે ચાઈના ની અંદર કે તમારે સ્પેશ્યયલી એની ટ્રેનિંગ આપવામાં આવે કે તમાર કારણ કે ચાાઈનામાં જે પાંડા જે છે ને એમની એલે ચાાઈનામાં જ મળે
હા
તો એને સાચવા માટે એ સ્પેશિયલ જોબ મળે છે એમ તો પછી એમ એમને આપણે જોઈએ ને તો ઝાડ પરથી ક્યાંકથી તો પડ પડ પછી વાસ ખાશે પછી કક કક ગલુમટા ખાસે પછી પોતાના કીપર્સ ના છે ને પગમાં એકદમ આમ ટાઈટ હા અને પછી એમના ખભા પર ચડી જશે તો મને એવી જો મારું સ્વપ્ન છે એવું કે મતલબ જો એવું થઈ જાય એવું જોબ મળી જાય તો કેટલું સારું એમ
હા એ તો વાત સાચી કેમકે જો સપના હા બોલ બોલ
અને જો તમારી ડ્રીમ જોબ હોય ને તો તમને કામ પર જવાનો કંટાળો પણ ના આવે
હા એ તો વાત સાચી જ છે
હા
સપનાની નોકરી માત્ર ખાલી સારી આવક આપતી ના હોવી જોઈએ પરંતુ આમ એવી હોવી જોઈ ને કે જેનાથી વ્યક્તિને આમ આનંદ મળે સંતોષ મળે
હા
કઈક અમને સારું ફીલ થાય કે હા મેં મારા મનનું કર્યું મને ગમતું કર્યું મારું સપનાનું કર્યું
હા
હા
આમ જો કોઈ નોકરી કે વ્યવસાય જે હોય કે જે આપ ગમતો ના હોય તો એમાં તો આપણેે આમ સમય જ કાઢતા હોયએ એમ કે નવ થી પાંચની જોબ છે તો ક્યારે પતે ને ક્યારે મે ઘરે જવું પછી એમને છે ને અ જીવા માટે જે છે એ એના ઉપરાંત સમય કાઢવો પડે
હા
જો સપનાની નોકરી હોય કે ડ્રીમ જોબ હોય તો પછી આપણે એને એમાં જ આપણે પોતાની જાતને જીવતા હોઈએ એમાં જ ખુશ હોઈએ આપણે
એટલે આ તમે સપનાની નોકરી મેળવો ને તો એ આપડી તમને આમ અંદરથી આમ સંતુષ્ટ કરે
હા સાચી વાત છે
હા
અને બીજી એક જો મને ડ્રીમ જોબ કરવાનું મળે ને તો એવું હોય છે કે આપણે જે અત્યારે સ્કૂલ બસ આવે છે બાળકોને લઈ જવા માટે
હા
તો એવી રીતના અમુક કન્ટ્રીની અંદર એવું હોય કે જે ડોગ્સ જાવે ને એની સ્કૂલ હોય
હા અમુક ટ્રેનિંગ સ્કૂલ હોય છે
તો પછી એને લઈ જવા માટે છે ને સવારે બસ માં જવાનું
હા
અને અને એ લોકો એ જે ડોગ્સ હોય એટલા ટ્રેન થયેલા હોય ને કે આપડે એમનું નામ ભી પણ બોલાવીય ને તો આઈને બસ માં એમની જગ્યાએ બેસી જાય એમ
હા
તો એ તો મતલબ મને તો બહુ ગમે મને તો બહુ રોમાંચક લાગે અને તો દરરોજ રાહ જોવ કે ક્યારે મે બાળકોને લેવા જવં એમ
હા ને એમની સાથે રમવું પણ ઘણું આનંદદાયક લાગે
હા તમારા મનનો જે બધો તણાવ હોય એ સમય તમે જો પ્રાણીઓ સાથે પસાર કરો તો એ તમારો તણાવ પણ દૂર થઈ જતો હોય છે
હા અને મારું માનવું તેવું જે તમે આમ પ્રાણીઓ સાથે રહો ન તો જે મજા છે ને એવી મનુષ્ય સાથે સાથે એટલી મજા નથી આવતી
હા એ તો સાચી વાત છે કારણ કે પ્રાણીઓનો પ્રેમ જે હોય છે નિઃસ્વાર્થ હોય છે
હા એમને કોઈ આપડી તરફથી એટલી બધી આમ આશા નથી રાખતી એ ખાલી એક ખોરાક ની આશા રાખે અને પ્રેમની પ્રેમના એ વધારે ભૂખ્યા હોય
પછી પછી જો મને મારું ત્રીજી ડ્રીમ જોબ કહું તો માછી પેલા માછીમાર નહી પણ દરિયાના કિના મરજી વા જે દરિયા નાકીનારે જે સ્કાય ડ્રાઈવર્સ હોય છે આ હા એ જે પણ કહેવાતું હોય ને એ કારણ કે દરિની નીચેની જિંદગી તમે જુવોઓ ને તો એકદમ અજા વાળી છે એમ
ખુબ જ સુંદર એને
હા ખુબ જ સુંદર તેના ખાલી પ્રાણીઓ નહી પ્લાન્ટસ પણ એવા એવા હોય એકદમમ રંગ હા અને સમુદ્રની ઉપરનું જે લેવલ છે ને એમાં એવા વૃક્ષો હોય કે જેના પાંદડા લીલા કલર ના હોય કે જે એમનું જે રચના છે લીલા કલર ની હોય કારણ કે જન પર એ લોકોને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે ક્લોરો પ્લાસ જોઈએ જેનો તેમને લીલો કલર મળે તો એ ખોરાક પણ સમુદ્રની તળિયે જે હોય ને એમાં જે લીલા કલર ના હોય એમાં અલગ અલગ એમના જે વનસ્પતિ અલગ અલગ કલર ના પિગમેન્ટ હોય તો અમેક યલો કલર ના હોય પ્લાન્ટસ અમુક રેડ કલર ના હોય
હા એતો વાત સાચી છે મેં અમુક વાર ફોટા જોયેલા છે કે આમ ઘણી વિવિધતા જોવા મળતી હોય છે
હા પછી અ શાર્ક એક કઈએ તો અ લોકોને બહુ બીક લાગતી હોય છે શાર્ક થી એમ જોકે એવું નહી કે અટેક નહી કરતી પણ આપણને જેને હેન્ડલ કરતા આવડતું હોય ને તો એકદમ આપણે જોડ પ્લેફુલ થઈ જાય
હા એ તો વાત સાચી
હા અને પછી સૌથી મોટું સસ્તન જેને કહેવાય બ્લુ પૂવેલ
હા
એ તો મનુષ્યને તો ખાય જ નહી તો એને તો આપણે ચિંતા કરવાની જરૂર જ નહીિ
હા એ તો વાત સાચી
તો મારે એને પણ એક વાર જોવી છે એમ બ્લુ વલને અ પોતાની આંખોથી અને એને પણ એક વાર કરવો છે એ મારા ડ્રીમ જોબની અંદર આવે
હા
તો અને કરવા કરવા માટે તો માણસ કેટલું બધું જો એક જ વસ્તુ એને રોકી રાખે અને છે પૈસા
હા
પૈસાની આઝાદી આપી દઈએ ને કોઈ પણ માણસને તો મન લાગે ત્યા સુધી એસી થી નેવ ટકા લોકો પોતાની જોબ છોડી દે
હા અને અમુક લોકોને કેવું કે આમ જિમ્મેદારી પણ આમ રોકી રાખે પોતાની પોતાની જે હોય પોતાનુ સપનું હોય કરવા માટે.
હા, જવાબદારીઓના લીધે.
હા
રોકી રાખે સાચી વાત છે. તો અ એ પણ પછી એ લોકોની જે જો હદારીથી છુટકારો મળી જાય તો એ લોકો અ ઘણી બધું કરે એમ. અને ડ્રીમ જોબ તો માણસને એવું હોય ને કે તમે કોઈ માણસને એવું કોને કે અમે તમને ડ્રીમ જોબ કરવા દઈશું. અને પૈસા નઈ આપીએ
તો પણ એ તૈયાર થઇ જાય.
પણ કરવા થઈ જા કરવા તૈયાર થઈ જાય એમ. તો એવી એની કહાવત જ છે કે અ તમે જિંદગીમાં પૈસા કમાવા માટે કામ એ કરજો જે કામ કરવા માટે તમને પૈસા ના આપવામાં આવે ને તો પણ તમે ખુશ હોવ.
હા, એ તો વાત સાચી હન.
અ કેટલી મસ્ત કહાવત છે એમ કે એટલું જિંદગીનું એક ડીપેસ્ટ મિનિંગ સમજાવે. છે.
હા
અ અને અ એક તો છેલ્લી એક વસ્તુ હું કહીશ કે જો મને ડ્રીમ જોબ કરવા મળે કે મને સપનાનું કામ કરવા મળે તો મેં એક વાર સ્પેસમાં જવાનું ઈચ્છીશ.
હા
કારણ કે તહીયા જવું એટલે તો તમે મતલબ એવું કેવાય ને કે તમે આખું બ્રહ્માંડ જોઈ લીધુ તમે દુ નીયા જોઈ લીધી એમ.
હા, અને ઘણી સફળતા પ્રાપ્ત કરી કેવાય તમે.
હા, કારણ કે તમારું શારીરીક દે પણ તમારે કુશળ થવું પડે એના માટે.
હા, એ તો વાત સાચી.
ટ્રેનિંગ ચાલે એસ્ટ્રોનોટ માટે તો.
હા
અને અત્યારે જવાય છે પણ ખરું. આખો કો હા આખો કોર્સ હોય છે એના માટે. તમે જઈ શકો છો સ્પેસમાં.
સારું કેવાય તો તો.
હા, એટલી બધી અ કેવાય ને કે પ્રગતિ થઈ ચૂકી છે કે હવે માણસ અ સ્પેસમાં પણ જઈ શકે છે એમ.
હા.
એટલે. સારું, સારું, ચલો આપડે તો બઉ વાતો થઈ ગઈ હવે પછી કરું તમને.
હા હા હા
આવજો.
હા, સારું સારું.